હલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં કેવું ચાલે તબિયત પાણી?
બસ તબિયત એકદમ સારી
અચ્છા હા તમને શું લાગે આમ સંયુક્ત કુટુંબ સારું કે આમ એકલું કુટુંબ સારું?
મને તો સંયુક્ત કુટુંબ વધારે ગમે કારણ કે મેં સંયુક્ત કુટુંબમાં જ રહું છું
એવું સારું કેવાય. આપડે આમ તો જોઈએને તો કુટુંબ તો એ આમ સમાજનો પાયો છે. દરેક વ્યક્તિના જીવનમાં આ પરિવારનું ખુબ જ મહત્વ હોતું હોય છે. અને આદલાસ સમયમાં તો મોસ્ટલી બે જોવા મળે એક તો સંયુક્ત કા તો એકલુ કુટુંબ અને બંને ના આમ પોતાના ફાયદા અને પડકારો હોય છે.
હમ અત્યારે તો મોસ્ટલી જોવા જઈએ તો બધા બધા એકલા જ રહેતા હોય છે.
હા.
કારણ કે પેલા જેવું તો રહ્યું નથી કે બધા ભેગા રહેતા હોય બે ત્રણ પેઢી ભેગી રહેતી હોય કારણ કે અત્યાર અત્યારે બધાને પોતાની સ્વતંત્રતા જોઈતી હોય પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા જોઈતી હોય એટલા માટે
તો વાત સાચી તમારી ને આમ તો કેવું ગામડાઓમાં આપડે જોઈએ ને તો પાછું સંયુક્ત કુટુંબ જોવા મલે અને સંયુક્ત કુટુંબમાં તો કેવું પાછું મોટું કુટુંબ હોય. લાઈક દાદા દાદી હોય કાકા કાકી હોય ભાઈ બહેન હોય. અને આમ અન્ય પરિવારના સભ્યો પણ આમ સાથે જ રહેતા હોય. અને આવા કુટુંબમાં તો પ્રેમ છે એકતા છે સહકાર છે અને આમ સંસ્કારોનું મહત્વ પાછું વધારે હોય છે. અને હા અને બાળકોને વડીલોને આમ અનુભવ અને માર્ગદર્શન પણ મળતું હોય છે. અને ઘરની આમ જવાબ જવાબદારીઓ પણ આમ વેચાઈ જાય છે કે જેમ કે જોઇએ તો બે ભયઓ છે. તો બંને ભાઈઓની બહુ આટલું આટલું કામ કરશે ભાઈઓ બંને ભાઈઓ બંને આમ બિઝનેસ હોય એ લોકોનો તો બંને આમ હાફ હાફ સંભાળશે એવી રીતેમ જિમ્મેદારીઓ વહેંચાઈ જતી હોય તો સારું રે
એ તો છે જે તો તમે સાચી વાત કીધી બરાબર છે
હા અને મુશ્કેલીના સમયમાં પણ આમ બધા એકબીજા આમ સાથે આવતા રહેતા હોય છે ધારો કામ કોઈક અકસ્માત જેવું થયું હોય તો પણ આમ બધા એક સાથે મળીને આવતા રહેશે આગળ કે હા હું મદદ કરીશ હું મદદ કરીશ અને આમ એકલા કુટુંબમાં તો આપણને એવું કઈ ખાસ જોવા મળતું છે નને
બરાબર એમાં થોડી મુશ્કેલી આવે રેવા માટે કે આપડ કશું પણ કામ કરવા માટે કારણ કે બારનું પણ કામ સંભળવાનું હોય ઘરનું પણ કામ સંભાળવાનું હોય
હા એ તો વાત સાચી પરંતુ આમ સંયુક્ત કુટુંબમાં અમુક વાર તો કેવું થાય છે કે ક્યારેક ક્યારેક મતભેદ થઈ જાય છે
હા બધાની વિચારસરણી અલગ હોય એટલા માટે
હા અને ખાનગી જીવનનોો પણ આમ અભાવ તમારી પ્રાઈવેસી જે હોય એ પણ આમ છીનવાઈ જાય છે અમુક વાર અને નિળમ હા અને નિર્ણય લેવામાં પણ વિલંબ જેવી સમસ્યાઓ પણ આ થઈ શકે છે
હા એ તો તમે સાચું જ કીધું
હા હા એટલે આમ તમે એમ કહો તો સંયુક્ત કુટુંબ ના ફાયદા પણ છે. ને ગેરફાયદા પણ છે. અને કેવું જીવન જીવું એ તમારા પર નિર્ભર કરે છે. હવે આમ આપડે જોવા જઈએ. તો એકલું કુટું. તો એકલા જ કુટુંબમાં આમ સામાન્ય રીતે માતા પિતા અને બાળકો જ રહેતા હોય છે. જે હાલના જમાનામાં તો તમે ઘણી બધી જગ્યા એ જોઈ શકો છો. કે ધારો કે શહેરમાં માતા પિતાને નોકરી છે. તો એમના દાદા- દાદી બહેન ખાસ એમની સાથે ની રેતા હોય. એ લોકો એમના ગામડે રેતા હશે. ને માતા-પિતા અને એમના બાળકો અહીયાં શહેરમાં રેતા હશે. કેમ કે બાળકોના ભણતર માટે પણ વિચારવું પડે.
એ તો સાચું જ કીધું તમે એ તો બરાબર જ છે. કોઈને રહેવું મજબૂર હોય અને કોઈને રહેવું એ પોતાની ઈચ્છાની વાત હોય.
હા, એ તો વાત સાચી હા અને એકલું કુટુંબ હોય ને તો અમુક નિર્ણયો પણ આમ ઝડપીથી લેવા લેવાઈ જતા હોય છે. આમ બધાને પૂછવા નહી જવાનું હતું કે અમે આ ડિસિઝન લઈએ છીએ, કે અમે આ નક્કી કરીએ છે. તો તમારું શું મંતવ્ય છે? તમે આમાં હાજર રહેશો? એવી રીતે ઘણું બધું આમ પૂછવાનું નહી થતું. આમાં ખાલી તમારે પોતાના જે ઘરના બે- ત્રણ સભ્યો હોય. એમને જ ખાલી પૂછવાનું રહેશે. અને આમ દરેક વ્યક્તિ ને વધુ સ્વતંત્રતા અને ખાનગી સમય પણ મળતો હોય છે. અને નોકરી અથવા શિક્ષણ માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવું પણ સરળ બને છે.
બરાબર છે. બરાબર છે. તમે સાચું કીધું.
હા.
અને આમ એકલા કુટુંબમાં કેવું વડીલોનો સાથ પણ આપણને આમ ઓછો મળતો હોય છે. અને એમ જોવા જઈએ તો વડીલો નો સાથ મળવો ઓછો એ પણ એક નુકસાનકારક જ વસ્તુ શું કેહેવાય? કેમ કે વડીલોને આપણે જોઈએ ને તો બહુ અનુભવી માણસો હોય છે. એમને આમ ઘણું જ્ઞાન હોય છે.
હા.
હા. એટલે જો એમનો સાથ સરકાર રે તો સારું રે. અને બાળકોને પણ પછી દાદા દાદી નો પ્રેમ હોય છે. એનો પણ આમ અનુભવ ઓછો મળે છે. અને નાનપણમાં તો દાદા દાદી નો પ્રેમ પણ ઘણું મહત્વનું છે. કેમ કે એમની પણ જોઈએ તો એ જ પ્રમાણે એમની બિહેવિયર પણ એટલું જ હોય છે.
બરાબર એટ તો તમે સાચી જ વાત કીધી સંયુક્ત કુટુંબમાં બધાને એકબીજા નો સ્નેહ મળે, પ્રેમ મળે, એકબીજાનો સાથ સહકાર મળે.
હા.
આપ રહેવું વધારે ગમે ઘરમાં આવતાની સાથે જ લોકો નો અવાજ સમભ્રાય.
હા. એ તો સાચી વાત છે.
એટલે ગમે આપણને જયારે એકલા રહેેતા હોય. ત્યારે કેવું થાય કે ઘરમાં અંદર આપડે આઈએ તો કોઈ હોય નહ આપણને પાણી પણ પૂછવા વાળું કોઈ હોય નહી તો આપણને ખાલી ઘર તો જાણે સુઈ હોય એવું લાગે
હા એ તો વાત સાચી છે તમારી એટલે આમ તો જોઈએ તો સંયુદત કુટુંબ પણમ સારી જ બાબત છે
એજ ને હા એમાં થોડું એડજસ્ટ કરવું પડે કે આપડે મોટાઓ ન માન રાખવો પડે ગમતું ના હોય તો આપને એ કામ કરવું પડે
હા અને આપડે આમ જોઈએ તો સંયુક્ત કુટુંબ તો આમ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ હારું સારું રે છે એમ કે ઘરના આમ બધા બોલાવતા રે એટલે આમ બહુ મગજ આપડું આમ અલગ વિચારોમાં ના જતું રહેે અને એકલા ઘરમાં તો કેવું તમે એકલા બેઠા હોય તો ઘણા બધા વિચારો આવે કરિયર ને લ લઈને આવે કે બીજી કોઈ ટેન્શન હોય એને લઈને આવે અને એકલા કુટુંબમાં આપડે એમ જોવા જઈએ ને ગેરફાયદો તો એજ છે કે આપણે મુશ્કેલીના સમયમાં છે ને સહાય ના મળી રહે આપણા પરિવારની આમ તરત આપણી સાથે આમ ઉપલબ્ધ ના હોય તેવી સ્થિતિ આ આવી જાય છે
હા એ તો છે જ
હા અને આપણેે એમ જોઈએ તો કયું કુટુંબ શ્રેષ્ઠ છે તો મારા મતે તો એવું કેવું કે તેનો જવાબ આમ વ્યક્તિની, જરૂરિયાત અને પરિસ્થિતિ પર આધાર રાખતો હોય છે. કે માણસને જરૂરી શું છે, તેની પરિસ્થિતિ શું છે. એના પર જો પરિવારના વચ્ચે સભ્યો વચ્ચે આમ જો પ્રેમ છે, વિશ્વાસ છે, સમજણ છે. અને આદર હોય, તો સંયુક્ત હોય, કે એકલું બંને કુટુંબ આમ સુખી બની શકે છે.
હમ, બરાબર એ તો સાચી જ વાત છે, એ તો મેં રહું છુ એટલે ખબર ખબર છે, મને એમ
હા
ફીલ થાય, સવારથી ઉઠી ને બધા સાથે હસવા બોલવાનું ગમે
હા, અને તમને બોલાવે પણ ખરા સવારે
હા
હા એટલે આમ સયુક્ત અને એકલા કુટુંબ બંનેનું આમ સમાજમાં પોતાનું આગવું મહત્વ હોય, છે. માણસની જરૂરિયાત શું છે, એના પ્રમાણે અને સૌથી મહત્વ ની બાબત તો એ છે, કે પરિવારના સભ્યો જો એકબીજા ન આદર કરે પ્રેમ થી, રહે અને મુશ્કેલી ના સમયમાં એકબીજાને સા સાથ આપે તો સંયુક્ત હોય, કે એકલું બંને જ સારુ છે.
હા, એ તો છે, જ?
હા, અને કુટુંબનુ, સુખ તો તેના કદમાં નહી પરતુ, તેના સભ્યો વચ્ચેના પ્રેમ અને એકતામાં રહેલું હોય છે.
એ તો મે, એકદમ સાચી વાત કી હતી.
હા
એકબીજાનો, સાથ સહકાર એજ મહત્વનો હોય.
હા અમુક વાર કે તમે બારગામ જો કુટુંબ મોટું હોય, તમારુ- અને, તમે જો બારગામ રતા હો અમુક વાર, તો કેવું કે રજાઓના દિવસોમાં તમે જયારે ઘરે આવો, ને બારગામ થી. તો તમને આમ ઘણો, જ આનંદ થાય છે. કેમકે ત્યારે, બધા જ લોકો ઘરના આમ તમને બોલાવે સન્માન આપે આદર કરે. એટલે આમ તમને મજા આવે અને શાંતિ, પણ તમે અનુભવો અને અમુક વાતો, હા જો, પ્રેમ વધારે હોય. તો ફરી, આમ ખાવામા પણ વિવિધતા મળે સારુ સારુ વાંધો નહી, પછી વાત કરશું આપડે
સારુ સારુ તમે બઉ સારી વસ્તુ કીધી મને અને મેં પણ તમારી, વાતને ધ્યાન માં રાખીશ
હા, હા પાકુ પાકુ
સારુ, સારો મોકો ત્યારે
હા, હા